જે શ્રી કૃષ્ણ કેમ છો, ઘરના બધા સારા છે?
હા, ભાઈ જય શ્રી કૃષ્ણ બધા મજામાં છે, અને ઘરે બધા હમણાં તો સારા છે, તમારા ઘરે બધા કેવા છે હમણાં બધા
હાલમાં તો જોવા જઈએ તો બધા સારા છે, અને અમે જ્યાં રહીએ છીએ, ત્યાં હાલમાં તો જે ગામડું છે. ત્યાં ડિજિટલ પેમેન્ટ આવી ગયા છે તો તેની જ અમે ચર્ચા કરી રહ્યા હતા. કે ડિજિટલ પેમેન્ટના આમ ઘણા બધા ફાયદા છે. અમને જે અધિકારીઓ આવ્યા હતા, અને અમે જે યુટ્યુબ છે, અને બીજા બધા જે પ્લેટફોર્મ છે, સોશિયલમીડિયાને તેના પરથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે, કે આ ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કામ કરે છે, આપડે કેવી રીતે ડિજિટલ પેમેન્ટ ફાયદાકારક. ઉપયોગ થઈ શકે છે, અને એ લોકો એ પેલા અમને ફાયદા ગણાવ્યા ત્યારબાદ એમને એના થોડા ઘણા ગેરફાયદા પણ કહ્યા હતાં, તોહું તમને પેલા જો ફાયદાના વાત કરું તો એમને અમને જણાવ્યું તેમ કે આપણે શું છે, રોકડ હોય તો આપણેે કશે પણ ગયા હોય તો આમ કેશમાં વ્યવહાર કરી શકીએ, એ પરંતુ કોઈવાર શું છે, કે આપણેે ઘરથી નીકળી ગયા હોય. અને આપણે રોકડ લેવાનું ભૂલી ગયા હોય અથવા તો રસ્તે કશે પડી જાય રોકડ. અઠવા કશે જતા ચોરાઈ જાય, અથવા, વરસાદ આવતો હોય તો ભીંજાય જાય હવે બધા ઘણા બધા જે, આ પ્રોબ્લમ રહેલા છે, એનો સામનો આપણે એ એમને એમ કરી શકતા નથી. એટલે આજે ડિજિટલ પેમેન્ટ છે. તોએ શું છે, તમારા ફોનમાં એક એપ્લિકેશન આવશે તેના દ્વારા તમે કશે પણ જશો. તો તમે ક્યુ આર કોડ કે પછી એમનો ફોન નંબર નાખીને, તમે એનામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ અમને પેલા પહેલા એવું લાગ્યું કે અમે ડિજિટલ ઉપયોગ કરશું પરંતુ જો સામે વાળી વ્યક્તિ ડિજટલ પેમેન્ટ ઉપયોગ નહીં કરશે તોશું થશે, તો અમે એમ ઘણા બધા એમને પ્રશ્નો પણ પૂછી તો એમણે અમને જણાવ્યું, કેના એવું નહીં બને કારણ કે હવે બધી જ દુકાનોમાં જે ડીજેલેમેન્ટ છે, તે ફરજિયાત લાગુ પડવામાં આવેલું છે, અને બધી જવું. દુકાનો, મોલમાં ડિજટલ પેમેન્ટ આવી ગયું છે. અને એક બીજો મોટો ફાયદોએ જોવા મળ્યો કે જે વ્યક્તી ઓ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગના કરતા હતાં. તેવા કેટલાક મોલો બંધ થઈ ગયા, કારણ કે એ લોકો શું માનતા હતા કે ડિજિટલ પેમેન્ટના કારણે અમને, નુકસાન પણ થવાનો ભય રહેલો છે, એટલે અમે ડિજિટલ પેમેન્ટમાં. એટલે શું એ લોકોને કોઈ પેમેન્ટ કરે તો અટકી જતું હતું ને એવું નેટવર્ક ઈસ્યુના કારણે, ઘણી બધી પ્રોબ્લેમ થતી હતી. તો એ લોકો ડિજેટલ પણ અપનાવવાનું ટાળ્યું, તો એના કારણે એ લોકોને ઘણું બધું નુકસાન ગયું. એ લોકો જે ડિજટલ પેમેન્ટ ના ઉપયોગ નહી કર્યો, તો એ લોકોનો જે ધંધો છે. તે ઠપ થઈ ગયો બંધ થઈ ગયો અને સામે બીજી જે દુકાન હતી, તે લોકો નાની નાની દુકાન હતી. તો એ લોકો ડિજિટલ પેમેન્ટો નો ઉપયોગ કરતા હતા, તો બધા જ ગ્રાહકો શું હોય છે, કે ડિજિટલ પેમેન્ટના કારણે.. અ બીજી દુકાનમાં જવાનું ચાલુ કર્યું, કારણ કે એ લોકોને શું હતું, કે ડિજિટલ પેમેન્ટમાં. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, તો આપણે અમુક લિમિટ કરતા વધારે રકમની વસ્તુની ખરીદી કરશું. તો ત્યાંના ગ્રાહકો આપણને થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. અથવા તો આપણને જે એપ દ્વારા આપણે જો કોઈ સારી એપ માંથી પૈસા ટ્રાન્સફર કરતા હોય. તો આપણને તેમાંથી પણ થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે એમ, જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટના ફાયદા તો છે જ. સાથે સાથે એ તમને મે ગેરફાયદા ની પણ વાત કરું. કે ગેરફાયદા માટે શું હોય છે, કે આપડે કશે ગયા હોય. અને આપડો ફોન જ ચોરાઈ ગયો હોય, તો આપડે એક ટાઈમ પર ડિજિટલ પેમેન્ટ નહી કરી શકીએ. પરંતુ, પૈસા તો આપણા સેફ જ રહે છે, કોઈ પણ પૈસા આપડા ફોનમાં. ઉપાડી શકતો કે પછી, બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકતો નથી, પરંતુ એ પ્રોબ્લેમ છે. અને બીજી એક પ્રોબ્લેમ ની વાત કરું, તો આપડણે કશે નીકળ્યા હોય અને આપડા ફોનમાં બેટરી જ નહીં હોય. તો આપણે ત્યાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકતા જ નથી. કારણ કે ફોન ઓપન જ નહીં થશે, તો આપણે ક્યુઆર કોડ કે સ્કેન કરશું અથવા તો કોઈના ફોન નંબર પર કેમક પૈસા ટ્રાન્સફર કરશું. અને બીજો એક મોટો પ્રોબ્લમ એ છે, કે આપણે અહીંયા નેટવર્કનો ખુબ જ પ્રોબ્લમ હતો. અને એના કારણે શું છે, કે નેટવર્કના ઇસ્યુને કારણે કોઈ વાર એવા એવા પણ બનાવો બને છે. કે આપડા ખાતામાંથી પૈસા કટ થઇ જાય છે. પરંતુ સામેવાળી જે વ્યક્તિ છે, તેના ખાટામાં જતા નથી. અથવા તો આપણા પૈસા આપણામાં જ કટ થતો નથી. અને સામેવાળી વ્યક્તિમાં પણ જતા નથી. તેના કારણે આપણે બીજું ટ્રાન્ઝેક્સન કરવા જઈએ છી. અને આપણે કશે નેટવર્કમાં જે આપણે નેટવર્કમાં ગયા તો આપણું પહેલું પેમેન્ટ જે તો તે પણ થઈ જાય છે. અને બીજું પણ થઈ જાય છે. તો એમાં થોડી ઘણી મુસીબતો રહેલી છે. એટલે જોવા જઈએ, તો ડિજિટલ પેમેન્ટના ફાયદા તો સેજ સાથે સાથે ગેરફાયદા પણ છે. પરંતુ, આપણે ડિજિટલ પેમેન્ટનો પૂરેપૂરું આપણા પાસે જ્ઞાન હશે. કેમ કે ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કામ કરે છે, એના ફાયદા શ શું છે, ગેરફાયદા છે. કયા સંજોગોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો વધારે અનુકૂળ છે. કયા સંજોગોમાં ડિજટલ પેમેન્ટ જે છે, તેનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. આ બધી એક ઘણી બધી બાબતો છે, તેનું આપણે જાણકારી રાખશું. તો આવતા જતા આ જે પરિસ્થિતિઓ ઉભી થશે. તેની સામે આપણે લડી શકશું. એટલે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતાં પહેલાં આ બધી જાણકારીનો પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જોકે હવે તો શાળા, કોલેજ અને જે નાની આઈટીઆઈ હોય છે. પછી, આ જે નાની નાની ફેકલ્ટી હોય છે, ત્યાં તમને આ ડિજિટલ પેમેન્ટ વિશે સમજવામાં આવે છે. અને એમ, તો હવે નાના બાળકો પાસે પણ ફોન હોય જ છે. અને ઘરના પેરેન્ટ ફોન યુઝ કરે છે. એટલે એ લોકોને ખબર જ છે, કે ડિજિટલ પેમેન્ટ શું છે, અને એ લોકોને પણ આવડે જ છે. કે, તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એટલે મને તો ડિજિટલ પેમેન્ટ ખુબ જ ગમ્યું છે. અને જોવા જઈએ, તો ડિજિટલ પેમેન્ટ આજે કોલેજમાં હોય કે પછી સ્કૂલમાં હોય પેલા શું હતું કે આપણેે કોલેજની ફી પણ આપણે ઓનલાઈન નહી ભરવાની હતી, આપણે ઓફલાઈન ત્યાં જઈને રોકડમાં જમા કરવાની હતી. અને આપણી જે સ્કોલરશીપ આવે તે પણ રોકડમાં આવતી હતી ને કોલેજ દ્વારા આપણને પ્રસારિત આપણા સુધી પહોંચાડવામાં આવતી હતી. પરંતુ હવે એવું રહ્યું નહી. હવે આપણે પૈસા પણ ઓનલાઈન જ ભરવા પડે છે કોલેજમાં. અને જે ફીઝ હોય છે, આપણી સ્કોલરશીપ હોય છે. તે પણ આપણી પાસે ઓનલાઈન માધ્યમ દ્વારા સરળતાથી આપણા બેંક અકાઉન્ટમાં આવી જાય છે. અને એ માટેના આપણે જરૂરી ડોક્યુમેન્ટ કોલેજમાં જમા કરવાનું હોય છે. તે એ બાબત અંગે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું તમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો છો? અને તમારી બાજુ ડિજિટલ પેમેન્ટ હમણાં હાલમાં કેવી રીત ગ તીએ ચાલી રહ્યું છે?
હા, ભાઈ એટલે કે અમે પણ તો ડિજટલ પેમેન્ટ જે આવ્યું છે તેનો અમે ઇસ્તેમાલ કરીએ છીએ. કારણ કે આજે ડિજિટલ પેમેન્ટ છે ને આધુનિક યુગ માટે ઘણા બધા સમયનો પણ બચાવ કરે છે. અને ખર્ચનો પણ બચાવ કર્યો છે. તમે જે પણ માહિતી આપી તે તો બરાબર જ છે અને એના વિશે તો આપણે ઘણું બધું કહી કહી પણ શકીએ. કારણ કે જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે એ તો આપણા જીવનમાં અને ઘણા બધા લોકો આમ મોટા મોટા બિઝનેસમેનો કે બધા વ્યાપારી એ લોકોને ખુબ સરળ કામ પણ આવ્યું છે. કારણ કે તમે જાણો જ છો કે ડિજિટલ પેમેન્ટના કારણે આપણે ઘણા બધા કાર્યો ઘરે બેઠા કરી શકીએ છીએ. અથવા કોઈને પૈસા મોકલવાના હોય, અથવા કોઈને પૈસા આપણે મંગાવાના હોય અથવા કોઈને પૈસા આપણે ટ્રાન્સફ કરવાના અથવા કોઈ બેંકમાં ટ્રાન્ફર કરવા તો પણ આપણે ડાયરેક્ટ ઘર બેઠા કરી શકીએ. પહેલા એવું હતું કે આપણે ભાઈને પૈસા આપા જવા પડતું હતું, તો આપણે કશે જોવા પડતું હતું એટલે કે જે બેંક હોય કે પછી અન્ય કોઈ કે કેન્દ્ર હોય, ત્યાં આપણે જવા પડતું હતું એમ એટલે પછી એમ આપણો સમય પણ બરાબર થતો હતો અને આપણો ખર્ચ પણ વધી જતો કારણ કે મુસાફરીનો ખર્ચ અને આપણે ત્યાં, એક બે લાઈનમાં ઉભી રહેવું પડતું હતું એમ. એટલે આપણે જેટલું હવે તો જે ડિજિટલ પેમેન્ટો યુઝ કરશું તેટલું આપણા માટે અને આપણા જીવનમાં ખુબ અગત્યનું જે સાધન બની ગયું છે. અને મારા ઘરના લોકોને પણ હું ખૂબ સારી રીતે મે શીખવ્યું છે કારણ કે મારા ઘરના બધા લોકો પહેલા દર ત્યા કે ઓનલાઈન પેમેન્ટ આપણે કરીશું તો પછી એ ફ્રોડ તો નથી નીકળેને કારણ કે તમે જાણો છો કે ઘણા બધા લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાથી ડરે છે અને મેં તો એ લોકોને સમજાવ્યું કે ભાઈ નય એટલે કે જે ગૂગલ પે છે ફોન પે છે, ફમ પે છે એ બધી ટ્રસ્ટેડ એપ છે. એમાં આપણને આ બધા પ્રકારના ફ્રોડ બીની જોવા મળે એટલે આપણે ડિજિટલ પેમેન્ટનો યુઝ કરશું તો પછી તમને પણ તમારે જમાય. એટલે જીવનકા્ળ દરમિયાન તમને ખુબ કામ આવશે કારણ કે મારા મમ્મી પહેલાં કહેતાય કે તમે પણ આ ઓનલાઈન પેમેન્ટ તે યુઝ નહીં કરો. કારણ કે તે બધું ફંડને એવુ બધુ નીકળે છે. કારણ એ લોકો ન્યૂઝ એને પેલું ઉપર ચેનલ પર સાંભળે છે કે આવું ઓનલાન પેમેન્ટ દ્વારા કોઈના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા ફ્રોડ મે કારણે એટલે સાયબર ક્રાઈમવ થાય છે કોઈ સાથે તે લોકો ડરે છે કારણ કે તમને ખબર જ હશે, કે આ બધા ફ્રોડ મેસેજસ બધા ઈમેલ ફ્રોડ પણ આવે છે એમ કે આપણે આવા મેસેજનો ઇગ્નોર કરવો જોઈએ કારણ કે તમે જે તમે જોયું છો કે જે તારક મેહતા ઉલટા ચશમા છે તેમાં એક એપિસોડ હતો કે જે બી કરને છે એટલે શિક્ષક હતો એટલે કે જે તમને ખબર જ કે કોમ્પ્યુટરમાં એ લોકોને ફ્રોડ મેસેજ આવે કે તમને એક કરોડની લોટરી લાગી અને એ લોકોએ ધીરે ધીરે બધું એ લોકોને જે પણ બધો ફ્રોડ મેસેજને જે પણ બધું એ લોકો માંગતા હતા તે પ્રમાણે ભીડે એ બધું આપી દીધું હતું અને પછી તેને બધું આપી આપીને જેમ બધું ચાર્જિસ બેંક પાનું ચાર્જિસ અને તેમાં એક લાખ જેટલા એને વધારે પૈસા એમાં આપી દીધા હતા. કારણ કે એક, એક કરોડની લાલચમાં એ એક લાખ કૃપ્યા એ ગુમાવ્યા હતા પરંતુ પછી ખૂબ ડરી ગયો હતો અને પછી એમાં બધું સમજાયું હતું કે આપણે આવું બધું કોઈ આપણા સાથે થાય તો, પછી આપણે સાહેબાઈ કેમ જે કેન્દ્ર હોય છે, ત્યાં આપણેે જવું જોઈએ અને ત્યાં કમ્પ્લેન કરવું જોઈએ. કારણ કે જે ડરતો હતો શિક્ષક શિક્ષક છૂટોતી છતાં પણ મેં આવું બધું કર્યું એને એને પણ શરમ આવતી હતી કેમ કે બધા સોસાયટી વાળા એમને બધાને ખબર પડી. ત્યા આવૂ બધૂ થયું છે પછી એ લોકો જ્યાં સાયબર ક્રાઈમ નું કેન્દ્ર છે ત્યાં ગયા અને પછી તે એના ચોરને પકડી લીધો એટલે કે આવું બધા એપિસોડ આવું બધું પ્રકારની બધી જે મૂવી હોય સિરિયલ હોય તે આપડે જોવી જોઈએ કારણ કે આપણને ખબર પડે કે આ આવું બધું આપડી સાથે થાય કે અથવા આપડે આવું બધું ફ્રોઝ મેસેજસ કે ફ્રોડ ઇમેઈલ આપડે જોવુજ જોઈએ નહીં કારણ કે આપણને ઘણા બધા પ્રકારના આવા ફસાવવા માટે જે હેકર્સ લોકો હોય તે આપણા મોબાઈલ પર કે આપણા અન્ય કોઈ પણ એવા લેપટોપ છે, પછી કમ્પ્યુટર છે એના પર મોકલે છે એટલે આપણે એ બહુ દૂર રહેવું છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટ ખુબ સરળ છે ખુબ સારું છે કારણ કે મને તો ખુબ કામ આવ્યું કારણ કે મારા ઘરના બધા જ ખર્ચા જેમ કે લાઈટ બિલ થી માંડીને પછી ગેસ બિલ થી માંડીને અને અન્ય પ્રકાર ન કોઈ પણ ખરીદી કરું ઓનલાઈન તે પણ હુ ઓનલાઈન જ ભરુ પૈસા પેમેન્ટ કરી દી કારણ કે તમને પણ ખબર કે આપણે જેટલું વધારે પેમેન્ટ કરશું. તેટલું આપણને વધારે કેશબેક મલશે એમ એટલે આપણે આ જે ઓનલાઈન પેમેન્ટ આવ્યું છે, તેને આપણે યોગ્ય રીતે આપણે યુઝફુલ કરવું જોઈએ. અને મારા જીવનકાળ દરમિયાન તો મને ઓનલાઈન પેમેન્ટ મને ખુબ સારી રીતે મને એટલે કે સારું આવડ્યું છે, અને મને ખુબ કામ પણ આવ્યું છે. તમને ખબર જ હશે કે આપડે કશે એવા ફરવા ગયા એટલે કે આ એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપડે યુઝ કરીયુ તો પછી ઇન્ટરનેટ હોવું ખુબ જરૂરી છે. કારણ કે જો આપડા ફોનમાં નેટવર્ક જ ની હશે તો પછી આપણે ઓનલાઈન પેમેન્ટ ની કરી શકશું એમ એટલે આપણા ફોનમાં જો ઓનલાઈન પેમેન્ટની સુવિધા હોય પરંતુ આપણા ફોનમાં ઈ તેને તે બરાબર ની પકડતું હોય તો પછી આપણા ટ્રાન્ઝેક્શન આપડા કોય વાર ફેલ જાય છે. અને આપણા પૈસા મને અકાઉન્ટ એટલે પૈસા કપાઈ ગયા પછી બીજાના એવું બધું પ્રકારની બધુ પરિસ્થિતિ અનુભય છે એટલે કે આપણે જ્યારે નેટર્ક સારું હોય ત્યારે આપડે બધું ઓનલાઈન પેયમેન્ટની બધી સુવિધા કરવી જોઈએ અને તમે જાણો છો કે આપણને ઘણી બધી એવી જગ્યા જેમકે ડુંગરા જેવા પ્રદેશોમાં આવે આવુ આવુ બધું ની ચાલતુ નેટવર્ક એટલે ત્યાં આપડે વધારે પડતે જ કશે ફરવા ગયા તો પછી આપણે વિચારીને જવું જોઈએ કે ત્યાં આપણે ઓનલાઈન પેયમેન્ટ કરશું તો પછી આપણેને આવી બધી મુશ્કેલીઓનો સામનો કરી પડશે તે તે છતાં આપડે થોડો ઘણો રોકડ લઈએ તો પછી આપણને ત્યાં એ કામ આવશે એમ કારણ કે ઘણા બધા લોકો એવું કરે છે, ઘણા બધા લોકોને એવું છે, કે ત્યાં પણ આપણું સારું નેટવર્ક પકડશે પરંતુ ડુંમગરાણ પ્રદેશોમાં એટલું બધું નેટવર્કનું પ્રમાણે વધારે ની હોય જેથી કરીને આપણે યોગ્ય રીતે જે ઓન ડીજીટલ પેમેન્ટ છે. તેને ધ્યાનમાં રાખીને આપણે થોડું ઘણું કેશ લઈ જવું પડે કારણ કે ઘણા બધા ટુરિસ્ટ અને ઘણા બધા જે ફરવાલાયક બધા સ્થળો જગ્યા પર એવું બધું જોવા મળે છે, એમ કારણ કે ડુગરાન પ્રદેશોમાં તમને ખબર હશે કે આવું બધુ પ્રકારની મુશ્કેલી અનુભવે છે. શું તમે કોઈ વાર કશે ફરવા ગયા હોય ત્યાં તમને કોઈ વાર ઓનલાઈન પેયમેન્ટ આટલું એટલે કે કોઈ વાર મોડુ થયલુ કે તમારે ઈનટ કારણે તમને કોઈ વાર કલાકો કે વધું બેસવું પડેલું કશે?
હા એવા બનાવ તો અમારી સાથે એક વખત બનેલો અમે શું હોય છે, કે સ્કૂલના જે ટ્રીપ હતી અમારી તે અમે ડુંગરાણ વિસ્તારમાં ગયા હતા. ત્યાં અમને એવું હતું કે ઇન્ટરનેટની સુવિધા હશે જ એટલે અમને એમ કે અમને આડ્યા પણ નય હતો એટલે અમે તો ગયા હતા. પર ત્યાં અમે જયારે ગયા ત્યારે અમે એ અનુભવ્યું ત્યાં ઇન્ટરનેટની એટલી સુવિધા એટલી બધી સારી નઈ હતી. તો અમે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલે કે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના હોય. તે અમે કરી શક્યા નહીં હતા. તો ત્યારે અમારા જે શિક્ષક હતા તેને પર અમારે કેશ રૂપિયા એટલે કેશ રોકડ માંગવા પડી હતી. કારણ કે ઓનલાઈન પૈસા નય હોય તો અમે એટલે પૈસા હાથમા નય તો અમારી જે નાની ઘણી બધી વસ્તુ અ ખરીદવાની હતી તો અમે ખરીદી નહી શક્યા હતા એટલે બધી એમ તો મુશ્ મુકેલીઓ હતી પરંતુ આ જે ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે, એમ તો હવે ને બધી જગ્યાઓ ત્યાં પણ ઇન્ટરનેટ ની સુવિધા આવી ગઈ છે, અમે આ વર્ષે પણ ગયા હતા તેજ લોકેશન પર તો ત્યાં સારો એવો ઇન્ટનેટની સુવીધા હતી. એટલે અમે અવે કશે પણ જઈએ તો ડિજટલ પેમેન્ટ લઈને જઈએ છીએ એટલે એમ રોકડ નાડું હાથમાં રાંખતા નથી કારણ કે ડિજિટલ પેમેન્ટની સરળતાથી પૈસાની ટ્રાન્ફર થઈ શકે છે, ચાલો ભાઈ સારું પા છા મળશું ત્યાંરે આપણે ડિજિટલ પેમેન્ટ વિશે વા ઉઊંડાણપૂર્વક વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ પાછા મળીએ ત્યારે વા
હા ભાઈ ચાલો.